હા બસ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં. જમી લીધું?
હા. જમી ને તૈયાર.
મને થોડીક શિક્ષણ અને શિક્ષા છે. લક્ષણિક વાત કરીશું. જો તમે ફ્રી છો?
હા! પેલા શીખશો એટલે માત્ર. ક્લાસ માં જઈને ભણવું હતું. શિક્ષણ નો અર્થ બદલાયયો છે. હવે એ સ્કીિલ આધારિત બની ગયું છે. પુસ્તકો તો જરૂરી જ છે. પણ પ્રેક્ટિકલ નોલેજ વગર બધું અધૂરું છે.
સાચી વાત. પણ શું ડિગ્રી નું વગર જ્ઞાન નું મહત્વ છે કે શું.
ના ઉમમમમ એગ્રી વગર તો કઈ મહત્વનું નથી પણ પ્રેક્ટિકલ જ્ઞાન પણ એટલું જ જરૂરી છે
ત તો અત્યારે એઆઈ પછી ચેટ જીપીટી જેવી વસ્તુઓ આવી ગઈ છે ને એના સિવાય જેમીની ડીપ્સિક જેવા કેટલા એ મોડો આવ્યો તો વિદ્યાર્થી માટે આ વરદાન છે કે અભિશાપ જોવું છે.
જો આપણે તેનો ઉપયોગ શીખવા માટે કરીએ તો વરદાન છે પણ જો હમમમમ હોમવર્ક કે કોપી કરવા માટે કરીએ તો તે આપડી વિચારવાની શક્તિ ખતમ કરી દે છે આઈટી ના વિદ્યાર્થી તરીકે મારે કોડિંગ શીખવું પડે જો હું સીધું કોપી કરું તો મારું ઉનનન લોજીક ક્યારેક ડેવલપ ન થાય
હા એટલે તારું કેવું એમ છે કે ટેકનોલોજી સાધન હોવું જોઈએ માલિક નહી
હા બિલકુલ ઓનલાઈન બધા કોર્સ છે એ ખાલી જાણકારી માટે જ છે બાકી પ્રેક્ટિ ગ્યાન તો આપણે હમમ લેવુજ જોઈએ
હા અને આજના વિદ્યાર્થીઓ પર જે માનસિક દબાણ સેના કારણે સ્ટ્રેસ હોય કે કેમ વધી રહ્યો છે
કારણ કે સ્પર્ધા કોમ્પિટિશન ને બધું વધી રહ્યું છે હ શિક્ષક ને એ આનંદ હોવો જોઈએ દબાણ નહી આપણે પરીક્ષા લક્ષીને બદલે જીવનલક્ષી ભણવું જોઈએ
હમ તો આમાં સુધારો લાવવો હોય તો આપણે સુધારો આમાં કેવી રીતે લાવી શકીએ
કે આપણે વિદ્યાર્થી પોતાની રુચિ હનનન ઓળખવી જોઈએ હરેક માછલી ઝાડ પર ચડી શકતી નથી આ એક ઉદાહરણ છે
હા એ તો છે દરેક માછલી ઝાડ પર ચડી શકતી નથી
ભાણધામ પૂરું કર્યા પછી ઉદ્યોગોને કેવા વિધ્યાર્થીઓની જરૂર છે
હલો અવાજ નથી આવતો
અવાજ આવે છે
હા આયો આયો
એમ કહ છું ભણતર પૂરું કર્યા પછી ઉદ્યોગોને કેવા વિદ્યાર્થીઓની જરૂર છે
કંપનીઓના તો એવા લોકો જોઈએ છે જે વધુ જ વસ્તુઓ ઝડપથી શીખી શકે જેમાં એપબલિટી વધારે હોય માત્ર ગોખેલું જ્ઞાન જ નથી આવતું કામ ખાસ કરીને સોફ્ટવેર ક્ષેત્રમાં તો દર છ મહિને ટેકનોલોજી બદલાતી રે છે જેના કારણે આપણને ભણવાનું ચાલુ જ રાખવું પડે છે સેલ્ફ રનિંગ તરીકે શું કેવું
અને એમાં પણ આપણે જે આપડી પ્રેક્ટિસ લર્નિંગ અને જે એક માત્ર રસ્તો છે આપણેે એની પ્રેક્ટિસ ચાલુ જ રાખવી જોઈએ તો પ્રેક્ટિસ મૂકી દઈએ તો ફરીથી ફસ્ટથી લઈને હમ લાર સુધી બધું જ કેલરિંગ કરવું પડે છે
હા શીખતા શીખવું એ સૌથી મોટી ડિગ્રી છે આપણે પણ શીખવું જોઈએ અને શીખવું એ જોઈએ અને શીખતા હોય આપણે તે ટાઈમેં શીખવું ખુબ જ જરૂરી છે કોલેજોમાં આજના યુગમાં તો પ્રેક્ટિકલ જ્ઞાન તો ખુબ જ ઓછું હોય છે સર પ્રોફેસર્સ ને એ બધા આવે તો ખાલી બુક્સ નું હમ સમજાવીને ચાલ્યાં જાય પણ બાકીલું જે શીખવું જોઈએ સ્કીિલ ડેવલપમેન્ટ માટે તો આપે જાતે જ શીખવું જોઈએ શ કેવું
સરતા આપણે ખાલી હનન રસ્તો બતાવે છે બાકી રસ્તા પર કેવી રીતે ચાલુ રીતે આપડે જવું પડે ને
પરંતુ સર ને હવે અમારે જોઈ લો ને હું એમએસસી આઈટી કોર્સ કરું છું તો અમારે જે આઈટી છે ટેકનોલોજીને લગતો કોર્સ છે બરોબર તો એમા અમા મારી એ ચોપડીઓ બે હજાર સાલ ની છે એટલે આજ થી છવ્વીસ થી સત્યાવીસ વર્ષ પહેલાની ચોપડીઓ છે કોલેજમાં જેમાંથી અમને ભાણાવે છે તો હવે અમે એ ટાઈમની ટેકનોલોજી શીખીએ અને ક્યાં આજની ટેકનોલોજી શીખ ફરક ના પડે જો નવી.
હા, એ તો છે. હવે શું? છ-છ મહિને ને એક-એક મહિને પણ હવે બધું બદલાતું રહે છે. નવું નવું અપડેટ આવતું રહે છે. એટલે. પુસ્તકો વાંચી ને કઈ ના થાય, એના માટે આપણી આજુબાજુની શું? ટેકનોલોજી ચાલે છે અત્યારે. સાથે, સાથે માનવતાને. સંસ્કારો પણ શીખવા, શિક્ષણ એવું હોવું જોઈએ, જે તમને સારો માણસ બનાવે.
હ. હમ, પરંતુ હવે જે આનું જે છે ચોપડી છે, જે જૂની પુસ્તકો છે, એમાંથી જે શીખવે છે, તો આપડે એનું શું કરવું જોઈએ? એનો તો કોઈ ઉપાય જ નહીં ને.
એને તો કોઈ ઉપાય નથી મળી, જે સર શીખવાડે એમાંથી, ને થોડું આપડે જાતે કરીને શીખવું જોઈએ.
પરંતુ હમણાં જ નો એક કિસ્સો છે, જેમાં સર અમને શીખવાડ્યું. અને પછી, પરંતુ અમને પ્રેક્ટિકલમાં થોડીક ઓછી ખબર પડી, કારણ કે હવે ચોપડીમાંથી જોઈને અમે પ્રેક્ટિકલ કરતા હો તો સિસ્ટમ મેચ નથી થતી કોમ્પ્યુટર સાથે, કારણ કે કોમ્પ્યુટરમાં તો નવી ટેકનોલોજી આવી ગઈ હોય અને ચોપડીમાં જ. જૂની ટેકનોલોજી પ્રમાણે લખેલું હોય. તો એના કર આપણને આઉટપુટ જોઈતું હતું, કે આઉટપુટ નથી મળતું, તો સર. લે તો હવે એમાં અમે શું કરીએ? કોણ?
એ તો સર ન જ વાક કેહેવાય ને. સરને સોફ્ટવેર અત્યારનુ વાપરે છે, અને પુસ્તક પેલાનું વાપરે છે, એટલે પછી.
હ, એ છે. પુસ્તકનીશાલ એટલે કે? એટલું કેવાય એક વર્ષ જૂનું પુસ્તક પણ ના ચાલે, અને અહીં. છવ્વીસ થી સત્યાવીસ વર્ષ. ના પુસ્તકો માંથી શીખવા તો એ ટેકનોલોજી કોઈ કામની જ ના કહેવાય ને, કારણ કે આજથી. અત્યાવીસ વર્ષ પહેલા તો. ટેકનોલોજી માં આપણા દેશ તો ટેકનોલોજી માટે તો કંઈ ખાસ આપવામાં આવતું.
અહીંયા ત્યાં થી. અને ઘરજ તે કરતા તો ને.
હા મે એમ સીઆરટી માં ફસ્ટ યર પૂરું
ને તે તમારો શું અનુભવ થઈ એક વાર.
એક વર્ષમાં અમે અમારે સા કેટલાક સર્સ એવા પણ હતા જેમને અમને સપોર્ટ કર્યો કે તમે નવી ટેકનોલોજી પ્રમાણે પણ શીખો અમને તમે એના પર એના પર પણ માર્ગદર્શન આપીશું અને કેટલાક સર આવી રે જે તમને કહ્યું એવી રીતે તમને બોલ્યા પણ ખરા કે તમે નવું ટેકનોલોજી યુઝ ના કરવી જોઈએ જો પરીક્ષામાં તમારે ને જૂની ટેકનોલોજી પ્રમાણે લખવું પડશે નવી ટેકનોલોજી પ્રમાણે લખશો ને તો કે સા પ્રોફેસર જે પેપર ચેકર્સ હશે તો એ માર્ક્સ જ નહીં મૂકે તો તમને કેટી આવવાની કે ફેલ થવાની સંભાવના વધી જાય છે એટલા માટે કે તમે ચોપડીમાંથી જ તૈયાર કરો પણ હવે ચોપડીમાં આટલું બધું જૂનું હોય તો શું કરવાનું? તૈયાર કોઈ કામનું જ ના રહ્યું તો ચોપડા માંથી તૈયાર કરેલું.
અને હા અમે થિયા આઈ ટી માં છો તો તમે જે નવા વિદ્યાર્થી તમે શું સલા
નવા વિદ્યાર્થી આવે એને તો હું એક જ સલાહ આપવા માંગુ છું કે જો આમાં રસ હોય ખુબ જ રસ હોય તો બાકી જો તમે ખાલી ડિગ્રી માટે કરીને આવતા હોય તો આમાં કોઈ કામ જ નથી તમારું કારણ કે ડિગ્રી તો મળવા માટે તમન ના જે આજના યુગમાં કોઈ તમને કામ આવવાનું નથી પરંતુ જો તમે શીખવા માં તે જ આવતા હોય જૂનું એ શીખતા હોય સાથે સાથે નવું પણ શીખતા હોય આ ધારો કે આ નવા ચેસપોટ આવ્યા હે ચેટ જી પી ટી ઇ એ ગૂગલ જેમીની તો એ તમે હોય તો થાય બાકી તો
બરાબર હું તમે આ ઈ ટી માં છો તમે ઓજેકને બધું પણ આવતું હશે કે હજી હવે આવશે?
આ ઈ ટી માં અમને ખબર છે ત્યાં સુધી પ્રોજેક્ટ ને એ બધું બેચલર ડિગ્રી એક વાર પૂરી કરીએ ત્યારે આવે અને પછી માસ્ટર ડિગ્રી કરીએ એ વખતે આવે એમા
બોલવાની અંદર પણ એવું હશે નહીં કે ભાઈ આપણે ઈંગ્લિશ માં બોલવું કે ગુજ
બેચલર ડિગ્રી ટાઈમે તો અમે સિનિયર્સ ને સલાહ લીધી હતી તો એમાં અમને એમને એમાં તમે સ્ટાર્ટિંગમાં જો બેચલર વખતે તો તમે મિ મિક્સમાં બોલશો ને ધારો કે ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મિક્સ કરીને કે તમારે કમ્પ્લીટ ઇંગ્લિશ બોલવું જોઈએ અને આજના આ યુગમાંથી ઇંગ્લિશ મીડિયમને ભણવાનું લોકો જે ગુજરાતી મીડિયમમાંથી ભણીને ઇંગ્લિશ મીડીયમ આવે ફા આવે કેવી રીતે? સૌથી મોટું કારણ એ તો એ ગુજરાતી હોય તો પછી
હા એ વાત સાચી. બરાબર સારું તો આઈ ટી
બાય.
હા.